રા
હલો.
હા મિત્ર અવાજ આવતો છે?
હા.
હા શું કેય?
કા શે?
હા હમણા ઘરે વેકેશન એન્જોય કરું.
અવે અવે ક્યાંથી વકેશન આવી જાય?
લે ચાલુ છે?
હા એટલે હવે વે વેકેશન આવી ગયલુ એટલે ચોમાસો એટલે ફરવા જવાનું એવુ તો ક્યાં ફરવા જવાનું પ્લાન છે તમારે?
અમના તો હમણાં તો તમને ખબર જ છે ચોમાસામાં તો કેવી ફરવાય જે ડુંગર વાળી જગ્યા રેય ને તે ફર પડતા રે ત્યાં વધારે ખાસ જવાનું મને તો પસંદ
તો કયાં ધોધ પાહે જવાનું વધારે મન થઈ જાય?
તો કયો ધોધ રહે પન ધોધ રહેવો જોઈએ. કેમ તમને પ્રવાસ વિશે બો જાણવાનું ગમે કે હુ મિત્ર હમ્મ હમ્મ
ત થોડુંક આપડે જોવા જઈને આ બાજુ તે બાજુ મે કહિસ કે તે કઈ સ્થળ સારા છે તે
હા એટલે સ્થળો વિશે થોડી ચર્ચા કરેલી એવું?
હા.
હમ્મ તો તમને મિત્ર ખબર જ છે, કે એમ આપડે જોવા જઈએ તો ભારતમાં તો બો જ બધા સ્થ અ સ્થળો છે. જેમાં આપડે આપડે જે ગુજરાતની અંદર જ વાત કરીએ તો આપડે વલસાડ જિલ્લાની અંદર જોવા જઈએ તો ગણેશ શોધ છે, કે પછી આ બાજુ વી સન હીલ છે, શંકર ધ્વજ છે. હ એમ જોવા જઈએ તો ગાર્ડન હો વોટર પાર્ક હો આપ તો બધા ખાસ કરીને લોકો નીકળતા હોશે કારણ કે ચોમાસામાં ફોટો ન છે મિત્ર
પ્રકારનું હોય છે, જેની અંદર કઈ રીતના અ આપડે તમને ખબર જ હશે કે જયારે આપડે કઈ ફોટો લે ને તોજ પસાડી ન જે લીલુ સ બેકગ્રાઉન્ડ રેય એ ખુબ જ સારું આવતું રહે છે, મીત્ર ને એ એમાં એવું સુકુન થતુ રે બો એ તોયે ચોક્કસ સમય હોય છે. છે. એક એક હ જયારે નીકળવાના રે ત્યારે એ લોકો તો પેલા વિચારે કે આપડે કેટલા જણ જવાના છે. એ લોકો મિત્રો વચ્ચે પેલા નક્કી કરે. કોણ આવવાનું છે, કોણ નથી આવવાનું ને પછી કેટલી ગાડી નક્કી કરવાની છે, કે પછી આપડે કઈ ફોર વ્હીલર માં જવાનું છે કે લઈને જવાના છે કે પછી એ લોકા ના ટોળા નીકળતા હોય કારણ કે મિત્ર જે ટોળામાં ફ્રેન્ડ સર્કલમાં આપ ફરીએ ફરીએ તો પછી ખુબ જ મજા આવે. એની અંદર એન્જોયમેન્ટો મળે. ને પછી એ લોકો એન્જોય કરી લે ત્યાં જઈને. કઈ નજારો નો આનંદ લે. એક બે કલાક સાંજ આખરે મસ્ત બેસી ગ પછી
પાસ પડી હોય તો આપડણે આવું નમ સામનો કરવો પડે છે જેમ કે આપે રોડ જોવા તો બહ ચીકણા થઇ જતા હોય છે પાણી વરસાદી પાણી તો એનું પણ આપડે ધ્યાન રાખવનું જોઈએ ને અમુક તો એવા રસ્તા હોય છે જે ખુબ જ ભય નખય છે તો મિત્ર તમે પણ આના વિશે થોડી ઘણી માહિતી આપશો
હા ગુજરાત ન ફેમસ સાપુતારા હિલ સ્ટેશન એના માટે જવા માટે એના રસ્તા જોવાનું તો બ ખતરનાક આકર્ષણ પ્રકાર ના લાગે એના પછી ટેકરીઓ એના વચના રસ્તાની વ્યુ તાક ચડાના હોય ઢલાના હોય પછી ઉપર જને એના વ્યુ પોઈન્ટ જોવાના કઈ પાસ સાપુતારા કઈ નાનું નથી એેમ મોટુ ડોન સ્ટેશનથી બાજસે એટલે સાપુતારા પર પેલો ટેકરો આવતો તે તો આપ તો કોઈ દિવસ બાઈક લઈને જતો તો ભોલચોક માં ચોમાસામાં જવાની તો બાઈક પણ ચડવા મુશ્કેલ છે ફોર વ્હીલ તો સ્લીપ જ થાય જાય એટલે વધારે ખાસશ મસાામાંત ચડવા મુશ્કેલ છે એટલે તો ટુ વ્હીલર જાય તે સારો છે એમાં જો ટુઈલ વાળ ટ્રીપ કરે એટલે ટુવલ પર તો જવાની કઈ અલગ જ મજા આવે એટલે મિત્ર સાથે રેસ લગાવાનો અડધેથી પછી કઈ જગ્યાથી કેટલો નાસ્તો કરવાનો. ચ નદી નાળા ને મજા લેવાની એમ એટલે બાઈક પર જવાની કઈ અલગ જ મજાજ કોડવીલમાં જવાની કઈ અલગ જ મજાશે
હા મિત્રો ત હ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
એ તો એની કઈ અલગ જ મજા રહીને આપણે ફોર વ્હીલમાં જે તો એની કઈ અલગ જ મજા રહે. તમે કીધું એમ આપડે ભલે ફોર વ્હીલમાં જે પણ ફોર વીલમાં આવું કે કઈ આપડે વધારે જોઈ શકતા નથી જે સીટ પર બેસેલા રહે કે જે પછાડી બેસેલા રહે. તે ત્યાં બેસીને ખાલી કાચ માંથી જોયા કરવાનું બ પાડી વરસાદ પડતો છે કે પછી કેવું જો તે એની કઈ કઈ મજા જેવી વધારે નહી આવતી પણ હા જો કે આપડે કોઈ દૂર જવાનું રહેે કઈક દૂર ટ્રાવેલ કરવાનું રહે ત્રણસો ચારસો કિલોમીટર ન તો ફોર વ્હીલ માં જ જવાય. કારણ કે તે દરમિયાન આપણે બાઈક લઈને જઈ શકતા નથી કારણ કે બાઈક ચલાવીને તમને ખબર જ છે કે આપણે નોર્મલી સો કિલોમીટર કે એટ એટલું કે આપડે ગાડી પર ચલાવીએ તો એ આપડું શરીર આખું થકાન ભર્યું લાગતું હોય છે તો દૂર જો ડિસ્ટન્સ રહે તો આપડે ફોર વ્હીલ જવું જોઈએ જોકે નજીક ન જે આપડે ડિસ્ટન્સ છે. તો આપડે તો બાઈક લઈ જોઈએ. કેમ કે બાઈક પર ખબર જ આપડે ત્યા પછી એમ તો આખી નજર એમ ફરતી રે આપડી કઈ અલગ જ ધીરે ધીરે જવાનું કોઈ જગ્યા મોટો ટન આવે તો કોઈ જગ્યા કઈ સારા આવે તો પછીના રોકાય છે પછી. હા આપડે એનું મજા નજારાન બજારો મજ એની કઈ અલગ જ વાત રહી તમે કીધું તે પ્રમાણે આપણે ટુલ પર જઈએ તો બહુ મજા આવે સાથે મિત્રો હોવા જોઈએ ને તમે કીધુ કોઈ જગ્યા નાસ્તો કરવા નાસ્તો તો કરવું જ પડે કારણ કે ખાધા વગર તો પછી કેવું ચાલે એટલે બરાબર ખાઈને પછી આપડે તો જવાનું. ને મિત્રો હાલના સમયમાં તો આપડે જોવા જઈએ તો વધારે ખાસ કરીને જે લોકો છે તે હિલ સ્ટેશન પરજ જતા હોય છે કેમ કે અમને ચોમાસું આવતું છે. એ ચોમાસાની અંદર હિલ સ્ટેશન પર જઈ તો તમને ખબર જ હોય કે વાદળા કે કેટલા ઉપર આવી જતાર જાણે કે અમુક એવા મોટા મોટા હિલ સ્ટેશન મિત્ર ઉપરથી આપણે જોઈએ તો જાણે કે આપડે તો સ્વર્ગમાં છે. કારણ કે નીચે તો આંખા વાદળા જ તો પછી તો આપણને તો એવું કે આપડે તો વાદળ ઉપર છે. તું અહીયા કઈ અલગ જ નજારો રહેતો હો છે. તો એ પણ ખુબ જ સારી વાત કહેવાય મિત્ર ને તમને ખબર જ હશે કે આમના થોડા દિવસો પછી અમના એટલું બધું લીલું બધું થયેલું નહી મળે પણ જયારે આખું લીલું શમ થઇ જાય. તે દરમિયાન તમે જોજો એવા અમુક હિલ સ્ટેશન હોય. તાના વિડીયો કે પછી રીલસ ને તાના એટલા બધા લોકો ભેગા એ આપડે જોયા જ એ અમુકવા હિલ સ્ટેશન ર ને મિત્ર. ત્યાં તો ગાડી પાર્ક કરવાની જગ્યા નઈ રહી. કાકા બધા બરાડી મ કે મેં તો જોયેલા જ છે. હા વલસન હી લ બાજુ ન ગેલો ને મિત્ર અરે હા હિલ સ્ટેશન પર જવા બાઈક હતી જે અમે ફોર વ્હીલ ફોર વ્હીલર લઇ ગેલા હતા. જે ફોર વ્હીલરથી તે અમે ત્રણ કિલોમીટર નીચે મૂકીને પછી ચાલતા ગયેલા હતા. ઉપ ઉપર એ ઉપ ઉપર જમાં ગલા ત્યાં તો ગાડી પર ગાડી આજુબાજુ સડક ની. એકદમ ગાડી પર ગાડી અમુક તો ગાડી નીકળાયે નહી એવી. બગિન કરી મૂકેલલી હોય તો કેવું છે હું એટલે પછી. ત્યા એટલા બધા લોકો ભેગા થઈ જાય કારણ કે ત્યા. નજારો જ કઈ અલગ રે પવન ફુકાતો રે થોડા થોડા વરસાદ આવતો રે એ દરમિયાન એ નજારો રે ને. એ વ્યુ જોવા માટે ખુબ જ મજા આવી જાય. તો મિત્રો તમારે શું જાણવુ હમણાં તો. હા આપડે જોવા જોઈએ તો હિલ સ્ટેશન ઉપર જ વધારે જોવા લોકો રહે કે તમારે બાજુ. કોઈ એવું ક હજુત હોકીવા ર તો ત. તમે થોડી ઘણી માહિતી આપશો.
અમારી બાજુ અમારા બાાઈ તો થોડુંક એમ ઓછું જ છે. પણ આપડે અં જો ગામ થી બહાર નીકળે એટલે. કઈ જોવાનું અલગજ મજા આવે જો ફોર વ્હીલ કરતાં તો ટુ વ્હીલ પર રાઈડ કરવાની મજા આવે. હાલ માં તો ચોમાસુ છે ચોમાસું થ થઈ ગયે છે એટલે તો ચોમાસામાં તો જવાની અલગજ મજા. કોઈ રસ્તા પર થોડુંક પાણી ભરેલું રહેલ હોય. તેના પરથી બાઈક ચલાવે કો અલગ જ ફીલ આવે. ચોમાસામાં તો નજીક માં તો કયું છે એ નજીક માત્ર. માં મોટો હિલસ્ટેશન તો સાપુતારા છે બીજું ગિરનાર છે. ગિરનાર પર જવાનું એટલે તો શુંવાે સમજી નવસો નાણું અગત્ય ચડવા તો કઈ ખાવા ન ખેલ છે કે એ તો ખાલી ત અદભુત શક્તિઓ જો રહેવું જોઈએ એટલે જ ગીરનાર ચડી શકાય ગીરનાર પરનો નજારો કઈ અલગ જ હોય તો કોઈ દિવસ જો પ્લાન થઈ જાય તો જઈ આવે એવું ને પછી જિંદગી માં એવું નહી થવું જોઈએ કે આપડે પ્રવાસ નહી કર્યો એમ અફસોસ ની થવો જોઈએ શું ક તમારે શું કેવું પ્રવાસ વિશે
હામિત છે તમારો સાચું છે તમે સાચું કહ્યું જે તમે માહિતી આપી એ બરાબર આપી કારણ કે પ્રવાસ ના હારો આપણે જો જઈએ તો આપણા માટે પણ હમ થોડી એનર્જી રહેવી જોઈએ હા
તો બહુ બધી માહિતી આપડે બહુ બધી ચર્ચા કરીે લીધીએ ચાલો મળીએ
હમ હા ચોક્કસ